હાફ.
હલો હા બાકી જ તૂ
હમ્મ
કી ત્યાથી કરી હતી. ઓહ સિરિયસલી હમણા આયવી
છો વાાગે રહી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
ત્રણ વાગે પ્લાન બનાયવા
હમ્મ
હા બારીશ.
હ
હજુંજ આયવી તે તો મજા આવાની કે ની હ
રહીને.
હે
રૈમા પેલા પેલા કયા પછી રયમાં. પોયરા
કોન કોણ ગલ તમે કે ત એટલા જ ગી લાગી. સોનભાઈ બેલી હમ્મ
જીશનવીર સિંહ ક કૃષિ.
બરાબર કૃષ્ટિવાલી હોય ને.
બિસ્ટ બી બ કરીડિયાકેલી.
એ ક્રેસી ના ફોન આવી ગયા હમણાંજ
કેમ.
એ મને કે એ ગ્રુપમાં વાતો કર્યા કર તમ બધા એમ કે. કેમ કે એનેની ખબર ક નં આપરી પહેલા બ ક કરે માસી માસી કઈકી કીધું એમ. મેઇન્ડોયા ઘણું. આપડે એમ કઈ વાત મા કાંઈ હમજ ની પડતી એમ કે મા તને એમ બી હમજ ની પડની
એ તો કાલે કેવા.
પછી પછી મને કીધું આ કે કેટલા વાગે આવી ગયા. છ વાગે તો ધેર તી આવાનું કીધું એ છો વાગે એટલા બડડા વાગે એંમ કે
એ તમે તો ઊભી જ ની રેટ પછી.
તે તો ને બડ્ે જ બધી જગ્યાએ જાય ન આ કલટી મારવા ની વાત કેરે.
પછી આપણને ક્યાંક
ઓય મેટા મે એટલું જોયું ને પેલી બેટા બરાબર ખાયા કરી જાયને.
મારે શનિવાર.
મન તે હરમ લાગે મન ત ખાવાનુ ની.
કેરી કેવાને ચૂપ ચાપ એકદમ.
એજતા મેટો બે આપડી ફસાઈ ગેલા. આપડાટ ખસાઈ ગયા લાગે સા બોલ ર ખાલી પંદર દ બાત કર લ. તેઓ જકોટ છોપટ લી પસી બોયલી ના.
જે બોલય ત કે બોલ બોલ કરીએ
તે એને એને ખુદ ના ઠેકાવા માટે
તેજ તું માારિયા કરે મને બીક લાગે.
ત્યા તો વિશેાની મને બાખ લાખેકી.
એતા. તું તું મારી ખબર કે ત્યારે.
મને ખબર નહ માણ એમે તા.
એગાર એકગ નાગ લાગ પટ મોળ ભાઈ.
મરાભ નાન લાગતી એમા એટલે મહિને હાથમાં જ માયરી.
હગાડે બીજુ?
કઈ નહી હવે કાલે કોલેજ ચાલ.
કલે કલેજ લેકચર ભરોો.
એક વાટ કેવ કે.
હોય.
બુક લેવા તોું આવીબી જ ન.
હે એ કાલે પહેલા લેક્ચર છે કે તે જોવા પણ ને ને.
ની ન કવા.
હા ભાઈ એમ કે તટા કઈ નહી એ. એના માટે હું રિસ્શન થાય કે કાલે મેં તમા વલી આવવાનું પ ત દાખલા ગણ એમ કીધું હું લીી કે હું.
કે.
ઓપ તો વા
ત ત તો તું રાતનાનું કીધું ને.
એ ગઢેરી તું કીધું કે તું મારી ઘ ક્યાં આવી જજ દાખ નથીલું.
મેટા આજે કઘલું આજે.
અમના ની
હા પણ કઈ નઈ કાલે આવી જજુ.
કાલે હવે એમ બી આપણે થોડીક વા બેસીએ લખાઈ જાય એ તો ટેન્શન નહીં.
દસ સડા દસ બાજુ આવી જાજો.
હાઆ ચાલની કઈ ન દસ પિસ્તાલીસ ચાલીસ બાઉ બહ
હ ભાઈ ડાખલા આવડતા છે કે?
મને ની આવળે.
શાંતિ થી સાડા દસ વાગે આવી જ જહે.
કાલતા મેં ચોપા લેવન છે.
ચપડા લઈ ને જ હુ પણ આપ રોક
આપણે બેગ માંથી એક ટેન્શન ન એમ
હા
એર જોવાય જાય વડી
કેમ કે અકાઉન્ટમાં ખાલી થ અ
ઠી
પ્રેક્ટિકલ ચેપ્ટર બેદ ને
તન.
ટનને પેલા થીયરીકલ એક જ ને ચાર ચટું થાય કેટલા થને ખબર
એક થિયરિકલ છે જો એક
હા નહી બીએસ આા પ્રકાશનની બીઆર એફ ને બી એ કરાવવાનો હે હીં
હા
બીજી બધી જે આવે તે જ
બીજી બધી રચ એ છે એક બીઆરફની હા બીએસ પ્રકાશનની
તેજ
બસ
એ પેલું બીઆરએફમાં કહેવા આપણને બીઆરફમાં મેમ હિમાંકીની મેમ ભણાવી ને ખબર લો ને કાયદા વાળું તે પોપ્યુલર નહીં ભણાવે એટલે તે છે ને વધારે વોટ ભાડે લાગે આપને હવે બીએસમાં પ ને ત બે માં બે એવું થેું ખબર ને આપડ જે બુક લેવા વધારે પે ઠાકોર સલાવે તે ઈઝીલીઈ આપડે બધા પોપ્યુલર કરાવી કે નહી
કે જ
એમ એટલે વવેતે બીએસ પ્રકાશન કરવાનું. તારું નામ વાલું મેસેજ તે પેલું ગ્રુપમાં મોકલી આવેલું.
એલુ ગ્રૂપમાં એ આપાલ ગ્રૂપમાં
તેવા મનેુંલે મજ તને હું કામ કર એપમાં મ મેસેજિલીટ કરલાંગ મે આ બ ભલ લા
એ ખબર જ નની પાઈ તે તારું જ નામ ઝૂમ કરલું હા
એલે
તને બતારે કા કબ કે તાર નામ સહેને તું ક ત તમાર નમ નિ મળ લમ તે વડી હા એમ
આજે હું બનાવી ખાવાનું ઠીક
મ્મી આજે ચિકન ચિકન બ નની ગ ખાલી ખાલી કાલેજી પાચ બેજ વસ્તુ....
હ વા.
મને બંને ની ગમે
બેટા ચિકન ને આજે પુરા લેતી એવી.
પૂરા હા બરાબર.
મસ્ત પુરા કઈ જવા ન ચિકન પપ્પાને બાર ને કે પપ્પા બને કર્યો.
પૂરાટુ લટ આવી અહી પૂરા રખાની એ માજે.
તીઠલ કેલતે આવે ને કોણ બનાવ.
તે પૂરા ખાઈ ને ગ્રેસી ને મીઠ, ની યાદદી કરે ટ હું કું કે દિવસે.
એક પા .
સાચી વાત ને.
હ. અ ઉ મસ્ત.
હમ.
બાફી છે. આટા પેલા મારે રાક લખવા પણને. પછી સવાય જે દાખલા જ મેં લખેલા બી ન મળે.
ઓ યાર ઓ એટલું બડું સૂત્ર યાદ લે કે ઓગણીસ વીસ. ની ર તો હેરા રાતી મડા.
પ્રેક્ટિસ કર્યા કરવાનું.
એ એટ પેલી એક એક દાખલા આપ્યા એ પ્રેક્ટસ થઈ જ જાય.
હા પણ હવે આપ આપ બુક બધું હોય તો આપે થાઈ જાય ને.
આઠાય છે કે ન એમ.
હા તે જ પહી હુંમ પહી ત તમે મોકલી આપું એટલે ટેન્શન નહી.
ટેન્શન નહી.
હ એમ એ ચાલેને અઇનમેન્ટ અમ તો આપે એટલે તો આપ બુકતા લ્યા જ પણ નઈ.
ઠીક છે.
ત રવાના થાય કે નને આપ પણાથી.
હા જે તું અઢદી લે એને મે અઢદી લેઆવ.
નહી એવું કઈ નહી તમે લાવ લેમ બંધી પહી ટો ફેય ટ લજો નહીં. તને મેન મેન કામ ને તો અમે લઈ લેજો અને પછી બીજી એક્ઝામ માટે વાળ લેજો એટલા વારમાં અમે એડજસ્ટ કરી લેજો એમ.
મેટ હ કઈ નને મમ્મી આવી એટલે. મમ્મીને કેવું બુક્સ લેવાનું છે એમ.
હા તું બિલાઈ લધું બિલાઈ લે હ લેવા માર લધું એમ.
મેન મેન લઈ લેવા પેલા ઈંગ્લિશ ની નઈ લેવા હે.
ઇંગ્લિશ ની તો.
અકાઉન્ટ બીઆર એફ.
આપડે છત લે આવ કો છત. તો એને પાંચે પાંચ લેવા. એ આડિતને પહેલી અર્ગલગ કા. અકાઉન્ટ ફ એમાં ઓડિટમેં અ અકાઉન્ટ્સ. સિક્સમાં પેલી આમમે એટલે બે અલગ. તે બેઠા એટલે સાત જ સાત ટોટલ ગણવાનું એટલે છ એક કાઢવાનું એટલે છ ગણવાનું. એ પણ હા ઈંગ્લિશ ની પડીએફ કરીવ લેવા.
ઇંગ્લિશથી પીડીએફ જ કરાવ ખાતો.
એટલે એક્ઝામ આવે એટે ફાવ એ તો પીડીએફ છે ક.
ના ના બી એ મા છટ હે તે. પેલું.
હા.
જે એક વેદાંત વાળું ચેપ્ટર છે ને તે એક ને પેલું હ આવી શકે તે પીડીએફ માંગે લેવાની
હા ની ઇંગલિશ ની
ઇંગલિશ ની
તો વેદાંત વાળું કોઈના પર રહે ને ઓળસ કે મારા પરથી ખોવાઈ ગયું કે કોનાથી માંગવાના આપડે
ઓરવસ પાછી કળમ કે ન
ફરિતા મેમને કે આપણને જો
ઉર્વશી પાછી કરહવે કે ની પેલી ધ્રુવંશી ને પૂછો
હમ્મ પલી સાથે તમબિલ
હમ્મ તેને પૂછુંવાનું
ત્યા બધા
તેની
હુ કરે બીજું
કયની ની હું કરવાની
આમજ બેહેલી બીજું કાંઈ કરોની
મને કે પાછી આપરે છે ને એ ટ્રાય કર કાલે તો આવશો રિસેમાં ટ્રાય કરવા બીજું
એટલે હું ટ્રાય કર
સમજધાય નહી હવે જે આપડે કરતા તે
હા બરાબર છે
બીજું મીટને એમ લાગે કે મેં કાલે બુ એટલે બહુ જ બોલીલા એમ જ લાગી આગડી
બહુ બિલેલા પણ
પણ સાાચી વાટી ને કોઈ દિવસ એટલા બોલ જોયા ને કોઈ બી દિવસ
એ
નહી તે દિવસે એટલું બોલે મમ્મી
બસ કટ કરું
કટ કરન